આવે છે અવાજ? હઅ ખબર નઈ વચ્ચે વચ્ચે કદાચ નેટવર્ક ઇસ્યુ છે કે કદાચ એપ્લી કેશનને લીધે
હં, હં, હં, હં.
તો પછી છે ને તે અ અમારે અઈયે પેલું કેવું અ જે મેં તમને કહ્યું ને કે અમે નવ દિવસના જવેરા બી રોપીએ તો સવારે અ મીન્સ કે જે દિવસે બેસાડવાના હોય ને અ સ્થાપના કરવાના હોય તો સવારે જવેરા રો તે... અને પછી નવ દિવસ સુધી એને સવાર સાંજ ભલે... પાણી છાંટતા હોય અને... છેલ્લા દિવસે રામનવમી ના દિવ શેને. ખસેડવામાં આવે પછી તે... દિવસે એનું વિસર્જન બી કરી દેવામાં આવે. નદીમાં પધરાવીને અને જે કલશ પર ના... નારિયળ હોય ને... તો તેને... તેના માટે બી... પછી બે માન્યતા... અમુક લોકો શું કરે... એ નારિયળને સીધું પાણીમાં વધરાવી દે. અને અમુક લોકો એને ફોડીને... એ બધાને પ્રસાદ તરીકે બી આપી દે.
હમ, આમ તો પાણીમાં પાણીમાં જ પધરાવી દે છે આમ તો મોટા ભાગે તો.
અચ્છા, પાણીમાં પધરાવે નુ અમુક લોકો તો એને પ્રસાદ તરીકે આપે કે નવ દિવસ નું છે, માતાજી નું નારિયેળ છે એટલે એને પ્રશાદ તરીક
હા ફળ ફળ રૂપે ફળ રૂપે માતાજીના પ્રસાદ એ ફળ રૂપે, હમ હમ હમ હમ હમ હમ હમ.
અને કલર કલર બી જુદા જુદા, હવે ગઈકાલ ગઈકાલે મોસ્ટલી બધાએ લાલ કલર તો હવે હમણાં આપડે જોઈએ ને કે હમણાં વોટ્સએપ કે સ્ટેટસ પર બી અથવા લોકો એના ડેઝ પણ... નવે નવ દિવસ ના સેલિબ્રેટ કરે. કે આ કલર... ના કપડા આ દિવસે પહેરવાના... જે પ્રમાણેના માતાજી છે એ... પ્રમાણેના એમના કલર ના કપડા...
હમ હમ હમ હમ હમ.
અને નવે નવ દિવસ રોનક... તો રેય જ.
હમ હમ હમ.
અચ્છા, તમે કયા માતાજી... ને માનો કારણ કે મેં કહ્યું તેમ આપણે આટલી બધી માતાજી છે. હ તો એમજ... તે નવે નવ દિવસના જુદા જુદા માતાજી છે. તો તમે કયા માતાજીને?
આમ તો અમે ગાયત્રી માને માનીએ ને ગાયત્રી માંને પૂજા પાઠ કરીએ પણ અમારા કુલદેવી છે ને વિંધ્યાવાસી ની માં છે.
અચ્છા.
તો વિંધ્યાવાસી મા એના પૂજા પાઠ ને એવું કરીએ ને ચાલીસા ને એવું બધું છે એવું બધું બોલીએ. અને મનથી એમ ઓમ વિંધ્યવાસીની માતાએ નમો એમ કરીને વાત કરીયે માતાજી ને એવું કરીએ, હા હા નહિતર હા, બાકી ગાયત્રી મંત્ર છે ને ઈ આ આ આખો દિવસ માનસિક પૂજા તો આખો દિવસ
ગાયત્રી પૂજા હા, બરાબર, અને સાથે અ મ તાજી ના મંદિરે ખાસ રોનક હોય હમણાં તો. ભરી ભરીને ભજનને મંડ રેડી થત તિ હોય. હવે અમે અહંયા વિશ વ્મભરી છે. તો વિશ્વમભરી મંદિર ના મંદિરે આપરે જઈએ માતાજી ના મંદિરે તો કેટલું સરસ બધું ડેકોરેટ તો કરી રાખેલું હોય. સંગાળેલ હોયને પ્લસ સતવે સાથે પેલું તો આવા તહેવારમાં તો એમની આરતીઓ પણ હમણાં ઓનલાઈન ચાલ તી હોય છે માતાજીના નવે નવ નવરાત્રીના દિવસ. એટલે પાછા લાઈવ દર
હમ્મ અમારે નજીકમાં એક મંદિર છે ને ત્યાં આગળ તે લોક કોવ સુ મોટી રંગોળીને એવું. કરે અને હા ફ મોટી રંગોળી કરેને પછી ફૂલથી ને એનાથી ડેકોરેશન કરે ફૂલ છે પછી કોરેશન પેલા આઈટમ છેને પતાકા ને એવું બઘું લ
લગાવી દે હા, આ ઈવન આના પાન આસોપલાવના
આ હા, દુર્ગા સપ્તાસતીના પાઠ એ કરે છે. એક બે મંડળ પણ એવાજ.
અચ્છા, પાઠ કરે હા દુર્ગા સપ્તાસતી તો સ નવે નવ દિવસ પાઠ કર.
હા, હા, હા અને પેલું દુર્ગા દેવી ભાગવત છે ને એ પણ વાંચે છે. નવરાત્રામાં દેવી ભાગવત પણ વાત
હા, અને મેં મોસ્ટલી મારા મમ્મી ને જોયું છે ને તો મારા મમ્મી શું કરે કે આ નવરાત્રી માં રેગ્યુલર પણ કરે પણ નવરાત્રીમાં એ માતાજીના જે નામ હોય ને એકસો આઠ નામ તો એમની પેલી નામની પેલી જાપ કરવાની પેલી બુક પણ આવે છે તો એ ન બધા નામ પણ એમના બોલતા હોય છે. દુર્ગા અ ને દુર્ગા ચાલીસા પણ બોલે છે. દુર્ગા ચાલીસા પણ આવે છે. એટલે નવરાત્રીમાં ખાસ એ દુર્ગા ચાલીસાના પણ પાઠ કરતા હોય.
હમ, હમ, હમ, હમ, હમ હ.
અચ્છા નવરાત્રીમાં તમે પછી ઘરે જ રહો કે પછી કશે જાઓ પણ
ના બહાર જાય મંદિરેને દર્શન કરવા જાય અમે
હા હા માતાજી ના મંદિરે અને કશે ક્યાંક દૂર ના મંદિરે જાઓ ખરો કે જેમ કે હવે આપણે હમણાં તો નવરાત્રીમાં ગબ્બર છે પાવાગઢ છે પારનેરા છે ત્યાં પણ ખુબ ભીડ હોય. કારણ કે અમને ખાસ આદત છે પાવાગઢ અમે આઠમમાં રાત્રે જતા હોઈએ નવરાત્રીમાં કારણ કે આઠમનો મેળો ભરાય અને રાત્રે ઠંડક બી હોય. અને જઈએ ત્યારે ભીડ બી એટલી હોય. કે દાદર બધા ફૂલ હોય. એટલે ધીમે ધીમે ધીમે બધા ગ્રુપમાં બધા ભેગા થઈને જતા હોય.
હમ, હમ, હમ, હમ, હમ.
તો તમે આવો ખરા કે સાતમ આઠમમાં પારનેરા ને એ બાજુ હા હા હ બરાબર.
આઠમનો તો મોટો હવન હોય. અમાર માતાજી નું મંદિર છે. ત્યાં આઠમનો મોટો હવન હોય. તો ત્યાં જે પછી રાત્રે એ લોકો ભવાઈને એવું કરે છે એટલે આખી રાત ત્યાં જોઈ માતાજી છે ને મંદિર માંથી પ્રગટ થઈને બહાર આવે છે એક ભાઈ છે ભવાઈ જેવું એટલે ભાઈ છે ને એ માતાજી સ્વરૂપ થઈ જાય છે. કે, અને રાત બાર વા ગે છે ને એ પ્રગટ થાય છે બાર વાગે ને એટલે એ કુકડો બોલે અને એ પ્રગટ થાય, અને એને એકદમ આમ ધ્રુવજારીને એવું શરીરમાં આવતું એટલે એને ખ્યાલ ન હોય કે એ માતાજી સ્વરૂપ જ થઈ ગયા છે. બધાને માતાજી રીતે જ માને છે, અને એની પાસે બધી માન તાઓને એવું બધું બધા લે છે ઘણા લોકો લીધી હોય માનતા એ લોકો છોડાવે છે. તો હા એવું બધું અમારે ત્યાં હોય છે.
અચ્છા, અને ઘેરૈયાઓ આવે ખરા કે? કારણ કે અમારા અહં ઘેરૈયાઓ પણ આવે. એટલે અને ઇવન અહીંયા જ્યાં પાનેરા પર આટમ અને નવમી ના મેળા ભરાય ને. તો ઘેરૈયાઓ ત્યાં પણ રમવા આવે બધા. પોતપ પોતાના. ના ના ના ડાન્ ડિયા જેવા લઈને હા અને પેલી ખંજરી જેવી લઈને.
હમ હમ હમ.
એટલે એ બી ખાસ આવતા હોય. ને એવું બી કઈક મેં સાંભળેલું છે કે ઘેરૈયાઓ આવે ને તો પેલું અ નદી નથી ઓળંગતા કેવું બી કઈ
હા હા એવું છે નદી ન ઓળંગે એ લોકો હા હા એ ત્યાં સોપારી ફેંકી ને સોપારી ન ઓ કરે પછ એ નીકળવ હોય તો નીળી જાય કેમ કે બાકી બીજો કોઈ રસ્તો હોય તો એવું કરી શકે બાકી બને ત્યાં સુધી એ લોકો નદી ઓળંગવાનું અવોઈડ કરે.
પણ એ આ ઘેરૈયાઓની પાછળનું કઈ વધારે ખ્યાલ નથી મને, કે આ ઘેરૈયાઓ કેવી રીતે બનેલા કે કેમ આવું ઘરે ઘરે જઈને તેઓ આ ઘેરૈયા કરતા હોય. એનું મહત્વ કારણ કે જો હોય છીએ અને બધા કે પણ છે કે એમને શુભ માનવા. મા આવે છે કે અગર નવરાત્રી માં આપણે ત્યાં આયવા તો બહુ સારું કેવાય. પણ કે મને કેવી રીતે એની શરૂઆત થયેલી તેનો તેનું કઈક તમને ખ્યાલ હોય તો જણાવજો. અચ્છા હા બાકી એ સાંભળેલું છે કે એ લોકો નદી પણ નથી ઓળંગતા નદી ઓળંગવાનું નથી કરતા એમ કરીને પણ તેનો બી બહુ આઈડિયા નથી કે કેમ નથી ઓળંગતા શું કારણ છે એની પાછળનું.
આજે નવરાત્ર હોય છે ને ચાર નવરાત્રો હોય એ જે ગુપ્ત નવરાત્ર હોય ને એમાં તો બધા એકદમ આમ શાંતિ થી પૂજા પાઠ નેવું કરે ચૈત્ર મહિનાની નવરાત્રી અને શારદીય નવરાત્રી આપડે જે આસો મહિનામાં આવે ને ત્યારે તો જગરાતા કરે ને એ આસો મહિનાની જે નવરાત્ર આ નવરાત્રમાં બધા પૂજા પાઠ ને એવું જ તે વ્યવસ્થિત કરે. ઓ શારદીય નવરાત્રી તો મોટા નવરાત્ર છે એમાં પૂજા પાઠ ને એવું કરે તે પણ રાત્રિ જાગરણ પણ એમાં કરેએ છેએ. એટલેમાં રાજસ ગરબા ને એવું બધું પણ એમાં હોય છે પૂજા આરતી તો અત્યારે બધા કરે ત્યારે વધારે કરે છે એવું બધું હોય છે હા હા.
એજ અને એ ગુપ્ત નવરાત્રી તો મને પણ પેલા બહુ ખબર નહ હ તી કે એવું હોય. છે એમ કરીને પછી છેને તે કઈક ન્યૂઝપેપરમાં વાંચેલું પણ એમાં એવું જાણવા મળ્યું કે ગુપ્ત નવરાત્રીની મહિમા વધારે હોય.
હા એટલે માક્ષર મહિનામાં અને અષાઢ મહિનામાં આવે છે. છે માક્ષર મહા નવરાત્રે
એ ખાસ આપડે અગર જોઈએ ને તો આપણા દશામાન ના વ્રત આવતા હોય ને ગુરુ પૂર્ણિમા આવતી હોય ને બસ એ ગુરુ પૂર્ણિમાની આજુબાજુ આ આવે.
હમ્મ આ મહિનામાં આવે છે અને એક અષાઢ મહિનામાં આવે છે એક મહિના હમણાં આપડ મહાનવરાત્રિ ગિયા ને શિવરાત્રી પહેલા જે માહા મહિનો
તે હા હા તે મહાની હતી ને પેલી અષાઢી અમે અષાઢી ગુપ્ત નવરાત્ર ના ઉપવાસ કરતા એટલે એમાં એમાં ગુપ્ત એટલે જ કે એમાં શાંતિ થી જમવું બો એમાં એનો પ્રચાર પ્રસાર નહી. કરવામ ચૂપચાપ ચૂપચાપ એની પૂજા કરી લેવાની પ્રાથ ના કરી લેવાની ઘરે જ કરવાનું હા શાંતિથી હા હા હમ મેં નવ નવ દિવસ ના એ બી કોરા રાખ રાખેલા છે, પછી દશામાદ ના પણ વ્રત રાખીએ આ પણ હવે હમણાં તો પછી કેવું? અ બહુ નહી થઈ રહી કારણ કે ગરમી બી હોય પ્લસ જોબ બી હોય, ઘર બી હોય એટલે ભાગા ભાગી વાળું વધારે ને એટલે હમણાં તો
હ તોય તે બધા માનસિક પૂજા તો હું તોય બધા માનસિક પૂજા તો કરે તે ઓફિસ વાળા એ તે ઓફિસ જતાં કરતાં હોય ટ્રાવેલિંગ કરતા હોય તો એ લોકોને માનસિક જાપ તો ચાલુ જ હોય છે એ લોકો હ હ
મરન કરી લેતા હોય એમને યાદ કરી લેતા હોય એમ
આવી રીતના મંડળે બહુ બધા ચાલે છે. એ લોકો જે કરીને છે ને આમ તો શનિવારે શું છે શનિવારે તો કરતા મંગળવારે ને સોમવારે પણ બધા આવી રીતે લેડીઝ હોય ને એ લોકો બધા મંડળ ચલાવે. પછી એ લોકોને સત્સંગ કરે, માતાજીને આ બધા ગરબાને એવું કરે છે. એ તો લગભગ ચા કાયમ ચાલુ જ હોય. પણ નવરાત્રી માં એ લોકો સવારથી આખો દિવસ બે ટાઈમ કરે છે.
બે ટાઈમ હા. અને ઘરે પણ ઘણા બોલાવડાવતા હોય છે માતાજીની સ્થાપના કરી હોય ને તો ઘરે પણ બોલાવડાવે. અમે એક વાર રાખ્યું હતું ને તો ત્યારે અમે જઘરાતો કરાવેલો. તે તો આખી રાતનું કરાવેલું. એટલે આખી મંડળી આવેલી અને એક સેકન્ડ માટે આપણને ઊંઘ નહીં આવે. એટલે એવા જોરદાર ભજન ગાય માતાદીના કીર્તન કન્ટિન્યુ ચાલુ રે, પૂજા ચાલુ રે, બધો ચડાવો ચડાવતા હોય એ ચાલુ રે અને એક દીવો સળગાવે એ અ ખંડદીપ તો ખરું. પણ એ છે ને દિવ્ય જ્યોતિ આમ એટલે એની દિવેટ પણ એટલી જાડી અને મોટી લોટ થી બનાવેલી. અને એવો સ્પેશિયલ એવો અ આપણે લોટ અને આ આ આપણી નાળાછડી આવે ને લાલ દોરો. તો એ લાલ દોરાને લઈને એ ઓલમોસ્ટ ત્રણ કે ચાર નાળાછડી ભેગી કરીને આખી ખોલીને એની દિવેટ બનાવે. અને એને સળગાવે અને જે દીવો લોટ નો બનાવે ને એ લોટ પર બી એ લોકો એ છે ને જે આખો મોટ એટલે આપણા ઘરના દીવા નહી ચાલે. પેલો લોટ નો દીવો બનાવે કારણ કે આની દીવેટ જાડિ. એટલે વધારે ઘી વપરાય અને જલ્દી સળગી જાય. તો એના માટે લોટનું જ પાત્ર બનાવે અને પાત્ર ની આજુબાજુ છે ને પાછા લવંગ અને ઈલાયચી ત તેને એમાં ખોસી દઈ. એટલે ડિઝાઇન જેવી ડિઝાઇન બી લાગે પણ એ લોકો એમ એ છે ને લવંગ અને ઈલાયચી જે આ દિવેટ સડગતી હોય ને એની સાથે એની જે ફ્રેગ્રેન્સ અને સાથે જે અ સુગંધની સાથે જે એમાંથી જે પેલું તત્વ નીકળે ને?
હમમ તમારી સાથે તમારી સાથે વાત કરીને ઘણી ઘણી બધી જાણકારી મળી તમારી સાથે વાત કરીને ઘણી બધી જાણકારી મળી મને લી. એવ અમે લોકો નાના હતા ત્યારે પણ આ જે લોટ ની તમે વાત કરી દીવ જે બનાવે પહેલાં નાળં છડીથી કરીને આ સરસ જાણકાર મળે.
એ અમે જગરાતા માં જોયલું. અને જયારે એ લોકો આટલો જ જાઝાડું દીવેટ જ જેવી બનાવી ને તો અમને બી એવું લાગ્યું કે એક જ રાત તો સળગાવાનું છે દીવાને એક જ રાત રાખવાના ને પણ તો બી આટલી જાડી કેમ કરી. પણ એ એટલો જોર. દાર દીવો સળગે ને એટલે એ લોકો મ કે દિવ્ય જોતી કે એમને એ દીવાને. અને એ એટલો જોરદાર સળગે કે રાત આખી સરસ મજા ન સડગે ગ. એક વાર પાત્ર ભરેલું હોય પેલું લોટ ન બનાવેલું બસ એજ આખી રાત ચાલ્યા રાખે એટલે એવી રીતે. વાત કરીને ખુબ મજા આવી.